ત્ર હલો
હા, અવાજ આવી રહ છે.
અવાજ આવે છે, ને
હા હા આવે છે.
શું તમે અત્યારે ફ્રી છો કે કઈ કામમાં છો
ફ્રિજ છું મે બેસીનેસી
હા તમે અત્યારે શું છે, તમારું કઈ કોલેજ વોલેજ કરો છો કે જરે
હ હું કોલેજ કરું છું હવે કોલેજની હોસ્ટેલ ચાલુ થઈ છે એટલે હું હોસ્ટેલમાં આવે છ
હા
તમે
હું પણ એ મારી પણ કોલેજ ચાલુ છે, એટલે હું પણ હોસ્ટેલમાં જ છું હજે આપડે એમ જમવા ફવા કરી કારણ કે જમવાનું તો બધાને જોઈતું જ હોય છે. પછી ગમતું હોય કે ના હોય પણ ખાવું તો પડે જ તો આપણે જમવા પર વાત કરીએ કે જુદા જુદા જગ્યાની જુદી જુદી વાનગીઓ હોય છે. તો એ વિશે આપડે વાત કરીએ એના પર ચર્ચા કરવી તમને ગમશે ને
હા ગમશે જમશે કરો
હમ તો એમ આપડે જોઈએ તો આપડે અત્યારે હું ગુજરાત થી છું તો અહીિયાયા ગુજરાત નું મતલબ સામાન્ય દાળ ભાત રે દાળ ભાત શાક રોટલી ત્યાં આપડે ખાતા હોય છે. તેવી જ રીતે જેમ આપણે સાઉથમાં જઈએ ત અલગ હોય છે, જેમ કે ઈડલી ઢોસા ને ખાસ કરીને જે નોનવેજ વસ્તુઓ હોય એ સાઉથમાં ચાલતી હોય છે. તમે કઈ સાઉથની ડિશિસ જાણો છો
હમ જાણસ સારી ચિકન બિરિયાની વગેરે તમે એવું ખાવાનું પસંદ કરો છો
નહી એકચુલીમાં હું વચ છું એટલે મે નોનવેજમાં ઇન્ટરેસ્ટડ નથી એમતો તમે વેજ કે નોન વેજ
હમ બને
બને
હમ
હ તો જમવામાં એમ આપણેે જોઈએ તો દરેક જગ્યાએ દરેક પ્રદેશ પ્રમાણે લોકોનું ભોજન અલગ હોય છે. તે રીતે લોકોની ખેતી પણ હોય છે, તો જે રીતના થાય એ રીના લોકો ન ભોજન પણ હોય છે. હમ આમ વિદેશમાં નું અલગ હોય છે, આપડે કોઈ જગ્યાએ હોટલમાં જઈએ ત્યા અલગ હોય છે. કોઈ વાર આપે એમ દાખલા તરીકે બીજી જગ્યાએ પ્રવાસમાં જતા હોય તો આપણને નવી નવી વાનગીઓ જોવા મળે નવી નવી વાનગીઓ ટેસ્ટ કરવા મળે તમે કોઈ દિવસ પ્રવાસમાં ગયા છો અને મતલબ કઈક નવી ખાવાની મજા લીધી છે?
હા, હું પ્રવાસ ગયો છુ અને ઘણી બધી ડિશીશનો સ્વાદ પણ લીધા છે, જેમ કે, ઈડલી, ઢોસા, સાંબર વગેરે-વગેરે ખાધું હતું. તો મે પણ એવું ફાસ્ટ ફૂડ અને વગેરે વધારે તે ખાધુ હતું, એના કારણે હું બીમાર પણ થયો હતો. એટલે હવે હું એવું ખાવાનું પસંદ કરતો નથી. હું હવે પૌષ્ટિક ખોરાક ખાઉ છું. જે મારા શરીર અને સ્વાસ્થ્યને ખુબ જ સારું રાખે છે, અને તંદુરસ્ત રાખે છે. એથી હું આજે ખુબ જ તંદુરસ્ત. તો તમે કેવુ છો હવે? તંદુરસ્ત છો?
હા, હું તંદુરસ્ત જ છું. કારણ કે અમારું હવ ગામડાનું ભોજન હોય છે જે આપડા શરીર માટે જેમ કે, નાગલીના રોટલા હોય છે બાજરાના રોટલા હોય છે, પછી આપડે ઘઉંની રોટલી હોય જો ખાની રોટલી હોય, એમ દરેક પ્રકારનું વિવિધ-વિવિધ પાક મહત્વ હોય છે. આપડન ડુંગરનો ખોરાક જેમ કે આમ જે ગ્રીનરી વાળી શાકભાજી હોય એ આપડે ખાતા હોઈએ. તો એના કારણે શરીર એકદમ તંદુરસ્ત રહે છે. તમારું ઘેર બાજુ મતલબ ગામડામાં છે કે સિટીમાં?
મારું ઘર પણ ગામડામાં જ છે, હું પણ ગામડામાં જ રઉ શું. એમ તો ગામડામાં રહેવાનું એટલે હારું-હારું ખાતા વગરનું ખાવાનું એટલે સારું જ રેવાય, એમ તંદુરસ્ત-તંદુરસ્ત રેવાય એટલે ખુબ સારું સ્વાસ્થ્ય હોય ગામમાં. આ બાજુ જરાક કોલેજ બાજુ અવાય એટલે ધરાડ તંદુરસ્ત બગડી જાય એટલે ત્યાં તેવું જ એટલે બીમાર પડી જાય. પસી બે-ત્રણ દિવસ પસી હજુ સારું થવાય પસી ટેવ પડી જાય એમ તો સારા એવો ખોરાક, પૌષ્ટિક ખોરાક ખાવાથી આપણું તંદુરસ્ત ધેવાય રહે, પરંતુ એનું આપણે મિસયુઝ નઈ કરવો જોઈએ.
હમ.
તો તમે હવે થોડું હજુ માહિતી આપશો?
હમ, એમ હવે આપડે જોઈએ તો આજે નોર્મલ આપડું જમવાનું હોય, જેમ કે દાળ-ભાત, શાક, રોટલી ને એમ જ્યા કઠોળ વસ્તુ હોય, અનાજ વસ્તુ હોય, એ આપણને સારી રી ના પોહચી જતો હોય છે ને શરીરને સારા પોષક તત્વો પણ મળી રહેતા હોય છે. પણ જયારે આપડે ફાસ્ટ ફૂડ ખાતા હોય જેમ કે આપડે વડાપાઉ ખાતા હોય, મંચુરિયન ખાતા હોય એવી ચાાઈનીઝ ડિશીસ ખાતા હોય, તો એ જે છે તે આપણા શરીરને ઘણું નુકસાન પણ કરી લાગે છે. ને જયારે આપડે ખાઈએ ને થોડાક સમય પછી આપણું પેટ પણ ધરાય જાય છે. કારણ કે પંચવામાં બઉ સમય લેતુ હોય છે ને આપડા પેટને પણ બઉ એ ભારે ખોરાક પણ કેહવાય. તો એવો ખોરાક જ્યાં આમ સુધી બને ત્યાં સુધી ઓછો ખાવો જોઈએ. જેમ કે અઠવાડિયામાં એકવાર, બેવાર કા તો મહિનામાં ચાર-પાંચ વાર એટલું જ. જો એમને કોઈવાર બઉ જ જરૂર પડતી હોય તો જ. તમારું શું કેવું છે એના વિશે?
તો હા મિત્ર એવું તો નહીિ કે એ નહી જ ખાવું જોઈએ મન થાય તો ખાવું તો પડે જ. કેમ કે આપણું મને એવું જ છે કે ખાવું તો પડે જ. તો મન જેવું ધારે તોવું કરવું તો પડે જ બાકી તો મજા નહી આવે. જો. એવું ત સમય સમયે ખાવાથી આપણું તંદુરસ્ત સારું રહેવું જોઈએ. જો આપણે નિયમિત રીતે ખાઈએ તો આપણું. આપણી તંદુરસ્તી સારી ના રહી. પછી સ્વાસ્થ્ય બગડી જ ર વગેરે વગેરે જેવા. કારણે આપનું સ? સ્વાસ્થ્ય પગડી જાય છે જેને કારણે આપણે ઘણા બધા રોગો થાય છે. અને આપડી બીમાર પડીએ પછી હોસ્પિટલ જવું પડે! એના એમાં આપણો વધારે વધારે પડતો ખર્ચો થઈ જાય છે તેથી આપણે. સમય સમયે ખું જોઈએ નિયમિત રીતે ખું જોઈએ.
તેથી આપ તંદુરસ્ત જવાય રહે તો તમે તંદુરસ્ત વિશે થોડુંક કશો.
હા તંદુરસ્તીમાં તો એક એ બાબત છે કે. જો આપડે સારો ખોરાક ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. હા તો પછી આપડે જરાક બગડેલું મતલબ. લાંબા સમય સુધી રાખેલો ખોરાક ખાઈ લઈએ. કા તો. હવે ખાવામાં ખોરાકની સાથે સાથે જોઈએ તો આપણે બિસ્કીટ વેફર. કોલ્ડ્રિંક એવું બધું પણ લેતા હોય છે. તો એમાં પણ ક્યારેક આપડે વધારે પડતું લઈ લઈએ ક્યા તો. પેટી વધારે લઈ લઈએ એ પણ આપણને નુકસાન જ કરતું હોય છે. જે આપનું સ્વાસ્થ્ય બગાડી લાગતું હોય છે તો. એમ તો સ્વાસ્થ્ય માટે જોવા જઈએ તો આપણે સારી રીતના. વિચારીને જ ખાવું પડે કારણ કે દર વખતે આપણે સ્વાદને માણીને. ખાતા રહીએ ને પોતાના શરીર નું ધ્યાન ના રાખીએ. તો એ લાંબા સમયે આપણને નુકસાન કરે જ છે. શું તમે કઈક એવી મતલબ ઠંડા પીણાની વસ્તુઓ વધારે પીઓ છો.
હા હું પીવું છું.
હમ.
તમે થોડું એના વિશે કહેશો.
હા ઠંડુ પીણું જે હોય છે તે. મેં તો બંધ જ કરી દીધેલું છે કારણ કે. ઠંડુ પીણું આપણા આંતડાને. બગાડી નાખે છે આપણા દાંત બગાડી લખે કારણ કે એમાં એક તો સુુગર હોય છે. અને એક આપણું કાર્બન ડાયોક્સાઇડ હોય છે બાકી. બધા બીજા કેમિકલ્સ ર જે આપ પેટને બગાડ નાખે છે. એવું નહી મળે કે એમ એકદમ મદદ કરી દેવા જઈએ પણ જેટલું બને તેટલું. ઓછું કરવા જોઈએ. ક્યારેક મન થાય તો પી લેવાનું પણ આમ જો આપડણે ઓછું કરી નાખીએ તો આપણને લાંબા સમય સુધી આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ. તમે કઈક એના વિશે જાણો છો.
હ પણ હવે તો ઠંડુ પીણું નહી પીતો વધારે. એમ તો મન થાય તું ક્યારેક ક્યારેક પીતો છું. કારણ કે એ વધારે પીમને. આઈસ્ક્રીમની વગેરે ખામ એટલે સ્વાસ્યથી બગડી જાય એના કારણે હું હવે વધારે. તો નથી તો. હું પણ ગુજરાતી જ છું એટલે ગુજરાતી થાય એમાં ઘણું બધું જમવાનું મળ એટલે. ગુજરાતી થાડી મારી ખૂબ જ પસંદગી છે તો તમને કઈ થાડીઓ વધારે પસંદ છે
એમ તો એમ જે ગુજરાતી રીતે મારું પણ ગુજરાતી જ વધારે ફેવરેટ છે કારણ કે સાઉથ નું જોઈએ મહારાષ્ટ્ર નું જોઈએ કે રાજસ્થાન નું જોઈએ એ લોકોનું ખોરાક જરાક પ્રદેશ હિસાબે હોય એટલે આપણને એટલું પચે પણ નહી કોઈ દિવસ એક બે ડીસ ખાઈ લઈએ તો ચાલે પણ ડેલી નું પછી આપણને જરા બોરિંગ થઈ જાય. તો માર ફેવરેટ તો આ ગુજરાતી ગીત જ છે. અને જમવાની વાતો કરીએ તો જમવાવામાં તો સ્વાદિષ સ્વાદિષ્ટ બહૂ બધા વ્યંજન હોય છે. પણ આપણે એક મિડલ ક્લાસ રીતે બધું અફોર્ડ પણ નહી કરી શકીએ. એટલે જે આપણને મળી રેતું હોય તે આપડે કરતા હોયે છે. તમને કોઈ એકદમ ફેવરટ ડીશે તમારી
મારે ગુજરાતી થાળી છે.
હમ, તમને ચાઇનીઝ ખાવાનું ગમે છે?
ચાઇનીઝ ખાવાનું મેં થોડું બંધ કરી દીધું છે.
હમ હ હમ આમ સીઝન પ્રમાણે જોઈએ તો ચોમાસામાં લોકો છાસ ને એવું બંધ કરી દેતા હોય છે. શાકભાજી પણ બંધ કરી દેતા હોય છે. એ આવું બધું બહુ બધી માન્યતાઓ પણ છે. તો આમ જોવા જઈએ તો ભોજન વિશે તો બહ ઘણી બધી વાતો છે. અત્યારે આપડે આટલી જ વાતો રાખીએ કે મારો અમૂલ્ય સમય આપવા માટે ખુબ ખુબ આભાર.
હ તમારો પણ આભાર
હ